હલો.
શું કરો છો ઘણા ટાઈમ છે તમને કોલ નતો કર્યો તો કીધું લાવો ચાલો ફોન પર વાત કરીએ.
બસ મજા મજા તમે શું કરો છો?
બસ જમી કરીને નવરા થયા.
હા. મે તો એવું સાંભળ્યું કે તમે દ્વારકા ક્યાંક ફરવા ગયા છો અત્યારે બધા ફેમિલી સાથે.
હા ફરવા તો હા ગયા છી દ્વારકા જોકે અત્યારે ફરવાની મજા પણ આવે ચોમાસું છે એટલે દ્વારકા
હમ ચોમાસામાં દ્વારકા ની મજા આવે પણ ત્યાં એક્ટિવિટી એવું નહી થતું હોય ને અત્યારે
હા દો. હા દ્વારકા બાજુ જોવા જઈએ ને તો ઘણું બધું જોવાલાયક છે જેમ કે દ્વારકા છે. રુક્ષ્મણી મંદિર છે. પછી શિવરાજપુર બીચ છે ને ઓખા અત્યારે તો નવો જે પુલ બયનો છે. ઘણું બધું છે એનું નામ સુદર્શન બ્રિજ પાડવામાં આવ્યું છે. જોકે બહુ બધું ફરવા લાયક છે અને એક્ટિવિટીસ પણ ઘણી છે જોવા જઈએ ને તો. તો તમે કોઈ દી ગયા છો દ્વારકા?
હા હું એમ તો ઘણી વાર ગયો છું દ્વારકા પણ એક્ટિવિટીને એવું કઈ નથી કર્યું એમ. સમય સંજોગ એવા થઈ જાય કે જવાનું થાય નહીં. અને હું આવું તો એ રાત્રે આવું ને સવારે તો હું નીકળી ગયો હો એટલે દર્શન બીના થાવાના કહેવાય ને કે આમ બહુ રેર ચાન્સ હોય દર્શન થવાના ભગવાનના એવું હોય. સવારે પછી ગુમતી ઘાટે અહિંયા કહેવાય ને કે હાથ પગ કહેવાય છે કે ભાઈ બધા હાથપગને ગોમતી ઘાતે જાઓ એટલે હાથપગ ધોઈને દર્શન કરવાના હોય. એ રીતે પછી તે દર્શન કરૂ સીધો નીકળી જાતો હોય દ્વારકા એક એના ઓલા સમોસા પાછા વખણાય એટલે ઘણી વાર તો હું સ્પેશિયલ વાંકોલના સમોસા ખાવા માટે દ્વારકા આવતો હોઉ છું. રાત્રે આવું ને સવારે તો હું નીકળી જાઉં પછી ત્યાંથી. આવી રીતે હું ઘણી વાર નીકળું પણ મજા એવી આવે ને ટૂરમાં ને ખબર નહી કુદરતી એવી એમ શક્તિ આવી જાય દ્વારકા જવાનું થાય ને એટલે અનેયા શાંતિ થી જે દરિયાકાંઠે જે બેસવાની મજા આવે ને ઈ આખી આમ અલગ જ છે મનને એકદમ શાંતિ મળે એમાં તમે કોઈ દિવ એવો અનુભવ કર્યો છે? કે નહી.
હા જોકે અમારે તો મારે તો દ્વારકા અહીંયા નજીક જ છે. એટલે અમે તો હાલતા જાતા હોય દ્વારકા અને ત્યાં મજા પણ એટલી આવે કે બીચ ઉપર બીચ છે શિવરાજપુર નો બીચ છે દ્વારકા દરિયા કિનારો છે માનવા આવે ને એવી રીતે ગોમતી છે ગોમતી ઘાટ ઉપર ગોમતી એટલા ઘાટ ઘાટે ઘાટે બધા. લોકો દીવા અને આરતી બધું કરતા હોય છે ને ત્યાં ઘણું બધું એવું પણ છે કે અ માછલી ને માણસો લોટ નાખે ને શંખ ને એવું બધું વેચાતું હોય છે. અને ક્યારેક જોઈએ ને તો નુકસાનકારક પણ એટલું જ છે કે ઘણી વાર ત્યાં ન થવાના બનાવો બની જતા હોય છે કે દરિયામાં તણાઈ જાય છે ગોમતીમાં અમુક માણસ એવા હોય કે જે મસ્તીમાને અ મજાક મસ્તી માં ઈ લોકો નાવા ગયા હોય ને શું કેહેવાય કે હોશિયાર બઉુ થાવા જાત હોય તો તણાય જાય એમ એટલે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે અનેને એમાં નાના છોકરાનું તો બૌ જ ધ્યાન રાખવું પડે છે ક્યારેક એમાં વીર આવતી હોય મીન્સ કે મોજા એટલા બધા ઉછળતા હોય અને ત્યારે નાના બાળકોને ત્યાં લઈ ના જવાય એમ એટલા માટે ઘણું બધું વધુ ધ્યાન રાખવું પડે છે અને જોવા જઈએ તો એક ફરવાલાયક સ્થળ પર છે. અને કેવાય ને કે કાનાજીની નગરી છે એમ અને અંદર હમણાં તો ઘણા ટાઈમ થિયા ઘણા રિસર્ચ બાદ ઘણું જોવા મળ્યું છે કે અંદર કહેવાય ને કે સો બસો હજારો વર્ષ જૂની એ કૃષ્ણજીની નગરી મઇડી છે સોનાની નગરી તો કેવાય છે કે સબમરીન ઘણા લોકો ઘણા બધી રાઈટ્સ છે એક્ટિવિટીસ છે. જેમ કે તમે ઊંટ ઉપર સવારી કરવી ઘોડા ઉપર સવારી કરવી પછી ઓલા બાઈક એવા ફોર વ્હીલર મોટી જીપ જેવું હોય છે નાના બાળકો માટે એવું ઘણું બધું એક્ટિવિટીસ છે કે તમે અહિયાં તમારે માણી શકો અને તુડાઓ પણ વેચાય છે અને જાત જાતની ભાતભાત ની વસ્તુ વસ્તુ ઓ મળે છે એટલા સરસ કપડાઓ મળે છે એટલે ઘણું બધું છે જોવાલાયક પણ સરસ છે. અને તમારે ફરવા લાયક પણ એવું સરસ છે અને કેહેવાય ને કે છપ્પન સીડીઓ છે કાનાજીની અને એમાં પણ કાનાજીને દિવસમાં પાંચ દિવસ ધજા ચડતી હોય છે. તોઈ ધજાનોલાવો એક લેવો ને એક આપણા માટે બહુ મહત્વની વાત છે તમે ખાલી કૃષ કૃષ્ણ ભગવાન ની નગરી માં મીન્સ કે તમે દ્વારકામાં એક પગ મૂકી દીધો ને તો કેવા થાય ને જીવન પાવન ભૂમિ માં તમે પગ મૂયકો કેવાય તમારાથી ભગવાન ના દર્શન ના થાય તો પણ ચાલે પણ કેવાય ને કે એક ધજા ના દર્શન થઈ જાય ને તો પણ તમને એટલું જ પુણ્ય મળે છે અનેને એટલો જ લાભ મળે છે કે તમે ધજાના દર્શન કરો અને એમાં અ હ લોકો ધજા ચડાવવા વાળા હોય ઈ લોકો ધજાને કેટલા ધામધૂમથી અ ઢોલનગારા સાથે રમતા રમતા અને એકબીજા સાથે રમતા રમતા અને બધા એકબીજાની અ પોતપ પોતાની મા બધા જાતા હોય છે પછી ત્યાર બાાદ શું કેહેવાય કે કૃષ્ણજી ના મંદિર માં પહોંચીને તેમની પૂજા કરે છે અને ઘણું બધું એવું છે કે પછી અ ધજા જે એક માણસ રાયખો છે ને ઈ ત્યાં મંદિર ની ઉપર ધજા ચડાવતા હોય છે અને જેમ કેવાય ને કે આપડા એક પોતાના કુળ દેવી હોયના પણ કુળદેવી છે કે તે એના જે કૃષ્ણ ભગવાન જ્યાં સ્થાપિત છે ને એમની ઉપર જ એમનું બિરાજમાન સ્થાન છે તો મારા અંદાજે તો આટલું બધું છે તો તમે શું કેશો
તમારી વાત એકદમ સાચી તમે જે હમણાં કીધું ને પેલા કે ભાઈ અ સોનાની નગરી દ્વારકાની કૃષ્ણ ભગવાનની દરિયાની અંદર વ વચો વચ્ છેે
મેં પણ સાંભળ્યું તું ઘણા રિસર્ચોને એ બધું થયું પછી એમાં દ્વારકાની સોનાની નગરી જોવા માટે ઘણાય લોકોએ પ્રયાસ કર્યા પણ ઈ લોકો જીવંત પાછા આવ્યા નથી એમાંના જ આપણે એક એક પ્રાઇમ મિનિસ્ટર પણ એ ગયા ત જોવા જોકે એમની તો પ્રાઇમ મિનિસ્ટર છે સેફ્ટી પણ એવડી હોય એણે તો ટીવી મા મને મા દેખાડુ હતું કે એને તો ભાઈ લાઈવ દર્શન કરેલા છે સોનાની નગરીની સોનારી નગરી પણ જે કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હોય ને દરિયા નીચેની એના લાઈવ દર્શન ન પણ દેખાડેલા છે અને ટૂંક સમયમાં ટૂંક સમયમાં તો કે ભય લાંબા ગાળે ભવિષ્યમાં ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ આ લોકો ચાલુ કરશે એ વાતું છે એ સાચું ખોટું તો નથી ખબર પણ એવી વાતું
સંભળાય છે અને અમે તો ઘણી વાર આવી ધજાના દર્શન જ થઈ જાયને તો એ અમે તો આમ સૌભાગ્ય માની લ એમ કે ભાઈને આઈશ ધજાના દર્શન થઈ ગયા એમ હું બેથી ત્રણ વાર જ આપણે કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે એની મારે એમના કુળદેવી શક્તિમાં છે ત્યાં હું બે થી ત્રણ વાર ગયો હતો પણ હવે તો એ લોકો એ જે જવાનો સીડી વાળો રસ્તો પણ બંધ કરી રાઈખો આ ભીડ ના લીધે સાતમ આઠમમાં વાર તહેવારોમાં શનિ રવિમાં ગુજરાતનું પબ્લિક એટલું ને પ્લસ ગુજરાત કરતાં પણ ગુજરાતનું બહારનું પબ્લિક ત્યાં એટલું હોય છે ને કે ત્યાંથી ઈ વસ્તુ કંટ્રોલ થતી નથી એટલે એ દર્શન હમણાં છેલ્લા બે એક વર્ષથી બંધ કરી દેખાય એ લોકો એ નગર પેલા ચાલુ હતા કે તમને ન્યા કુળદેવી શક્તિમા ના દર્શન કરવા તમને મળે મેં બે ત્રણ વાર મેં કરેલા છે બાકી તમે દ્વારકા ઘણી વાર ફઈરા ધજા ચડાવતા હોય તો એમાં પણ અમે નાચતા હોય કૂદતા હોય શાંતિથી એમ કેહેવાય ને કે ફરતા હોય બધા એમ અને એ જે મજા આવે ને આનંદ આવે ને ભળકેશ્વર મહાદેવ ન મંદિર પણ છે એક ત્યાં સાચી મજદતી તમે રાત્રે જાઓ ને જે પાણીના મોજાની જે વેવનોો અવાજ જવું તો હોય ને ઇ અવાજ થી તમારું મન એટલું શાંત અને તૃપ્ત થઈ જાય છે નવા નવા વિચારો નવા થોટ્સ ને એનર્જી તમને કહેવાય ને કુદરત કેમ સાક્ષાત ભગવાન બેઠા હોયને તમારી સાથે વાતચીત કરતા એવો તમને અનુભવ થાય
તમને આવો કોઈ દિવસ અનુભવ થયો છે કે ભાઈ ભગવાન આવ્યા હોય ને આવી રીતે આમ બેઠા હોય ને મજા કરી હોય ફેમિલી સાથે હતા એકલા પણ માં તમે શું કહેવા માગો છો એ બાબત ઉપર જરા ક્યો
હા તમે કીધું એ વાત સો ટકા ચોક્કસપણે સાચી છે કે એક કે મજાજ જ અલગ હોય છે ત્યાં જવાની અને એમાં ફેમિલી સાથે ગયા હોય તો બધું કામ છોડી અને માથા ન બધો બોજ કેહેવાય કે ધંધા ન કે ટોટલી બધું ગોદરસન કેવાય તમારું એ બધું તમે છોડી છાડીને તમે અહં મોજ મજા અને કેવાય ને કે ભગવાન દ્વારકા દની જગ્યામાં તમે પાવન ભૂમિમાં તમે જાવ એટલે શાંતિ તમને મળે એમ અને તમે જેમ કીધું કે ભડકેશ્વર છે મંદિર ત્યાં મહાદેવ નું મંદિર છે તો જયારે એ મહાદેવ નું મંદિર એકદમ જૂનું પુરાણું હતું ને ત્યારે હું પણ મારા પરિવાર સાથે ત્યાં ગઈ હતી અને ત્યાં કેવાય ને કે મારા હું મારા લગ્ન થઈ ગયા છે એટલે મારા મમ્મી ની આવે ત ને તો એના જોડે અમે ગયા તા તો કેવાય ને કે જ્યાં મેં મંદિરમાં દર્શન કર્યું અને ત્યાં મસ્ત લોબી જેવું હતું કોઈ પબ્લિક જ નતું કેવાય ને કે જા આપડું પોતાનું સ્પેશિયલ મંદિર કેમ હોય એવી રીતે અને ત્યાં જે અમે મીન્સ કે આપડે આખો દી ફૈરા હૈરા એટલે થાય કીધું કેમ લાંબો વાસો કરીએ એમ અને કે ત્યાં આપડે પંખા ની કેસાની જરૂરત ન પડે કહેવાય ને કે મસ્ત કુદરતી પવન અને એઈ મીઠો મીઠો પવન અને ઈ મોજાના અવાજ અને શાંતિ થી એકદમ શાંતિ કે ના તમે સ્વર્ગ પામ્યા છો એમ કે તમે સ્વર્ગમાં સુતા છો કેવાય ને તો એટલી જ મજા આવે ને કે તમે હું તમને અ ઈ વિષય ઉપર હું તમને એ વાત વિશે હું તમને એક એક્સપ્લેન નથી કરી શકતી કે એના એકદમ સ્વર્ગ જેટલી આપણે અ ફિલિંગ્સ આવે મજા આવે અને જોવા જઈએ ને છે દ્વાર કા નગરી છે એટલે બહુ જ કેવાય ને કે માનીતી છે. અને ગામે ગામ દેશ વિદેશ થી માણસો આવ્યા હોય ઈન્ડિયામાં તો ઈ લોકો એટલું વિચારે કે ના પેલા આપડે દ્વારકા દર્શન કરવા તો જઈએ મારા ફ એને એ લોકો છે વિદેશ છે. તો એઈ લોકો અહીંયા ઈન્ડિયામાં આવે તો એઈ લોકો એમ જ વિચારે કે આપડે દ્વારકા દર્શન કરવા જવા ગમે એટલા આઘાત રેતા હોય કે કેહેવાય ને કે મુંબઈ ને એટલા બધા આગા આગા રેતા હોય તો પણ માણસો એટલા દૂર દૂર થી અહિયાં ભગવાન શ્રી કૃષ્ણ ના દ્વારકા નગરી માં દર્શન કરવા આવે છે એટલું જ નહીં પણ જોવા જઈએ ને તો દ્વારકામાં ખાવા પીવાનું પણ એટલું વખણાય કેવાય ને કે સમોસા છે અ પાણીપુરી છે ઘણું બધું છે એટલું કે ફરવાલાયક પણ છે પણ સાથે સાથે ખાણીપીણીમાં પણ એટલું જ વ્યવસ્થિત ચો આખું અને અ સ્વાદ સ્વાદ વાળું હોય છે. અને જોવા જઈએ ને તો વસ્તુ પણ એ બધી સરસ મળે છે કે એવું નહી કે ફરવા માટેનું હોય તો ત્યાં બધી સુવિધા ના હોય અ સુવિધાઓ પણ એટલી જ બધી છે જેમ કે આ બધી કેવાય ને કે વ્યવસ્થા હોય સુવા કરવા બેસવાની જમવાની અને હોટલુ પણ એટલી બધી સરસ છે અને અ અ એનો શું કે ભાવ પણ એટલો બધો નથી એટલે મારા અંદાજ મુજબ કોઈ પણ હ દ્વારકા ફરવા આવે તો હું તો એમાં કહીશ કે ના તમે બધી જગ્યા આજુબાજુમાં છે નાગેશ્વર, ભડકેશ્વર, કેહેવાય ને કે એક નાગેશ્વર બાર જ્યોતિર્લિંગ માની એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આ બાજુ છે તો મને તમારી સાથે વાત કરીને બહુ મજા આવી અને તમારા અનુભવ સાંભળીને પણ બહુ જ મને મજા આવી તો ફરી પાછા મળશું એક નવા વિષય સાથે તો તમારો ખુબ ખુબ ધન્યવાદ.